ધર મિત્ર.
હલો હા મિત્ર અવાજ હા, મિત્ર અવાજ આવે છે. હા.
સારું છે ને મિત્ર.
હા મિત્ર, તમારે?
હા મિત્ર બધું બરાબર છે, હમણાં એક્ઝામની એવી આવતી છે એટલે એની તૈયારી ચાલતી છે મિત્ર. તમે પણ એક્ઝામ ની એવી તૈયારી. ચાલતી છે ને બરાબર.
હા મિત્ર એક્ઝામ ની. તૈયારી તો ચાલે છે પણ સાથે સાથે કોલેજમાંથી અનેક પ્રોજેક્ટોની માટે એક ટોપિક છે તેના વિશે હું મને માહિતી જોઈ છે મિત્ર, તો ટ્રાફિક અને શહેરની સમસ્યા વિશે કંઈક જણાવ શકશો.
હા મિત્ર. ટ્રાફિક અને જે શહેરની જે બિ સમસ્યા છે એના વિશે હું તમને ચોક્કસત વિગતવાર તમને હું જણાવી શકું છું. આજના સમયમાં જોઈએ તો ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિકની ખુબ જ મોટી સમસ્યા છે કારણ કે દરેક જગ્યાએ આપ ટ્રાફિક આપણને નડતું જ હોય છે એનું એક જ કારણ છે કે આપણી ભારત દેશની જે જનસંખ્યા છે એ એમાં વધારો થયો છે, જે જનસંખ્યા વધારે થ એના લીધે દરેક ઘરમાં એક ફેમિલીમાં ચાર થી પાંચ મેમ્બર હોય એમાં દરેક જણ પર. એ એ પર્સનલ પોતપોતાની બાઈક હોય છે, અને એનાથી પેલા તેઓ પોતપતાની બાઈક જ વાપરતા હોય છે જેથી એ લોકો બહાર નીકળે તો એ લોકો આપણે વિચાર કરીએ કે એક ઘરમાંથી પાંચ મેમ્બર હોય અને. જે સંખ્યા છે લોકો વિસ્તારમાં એ બધા જ એક સાથે એટલે કે રસ્તા પર નીકળે તો એની અસર તો થવાની છે ભઈ, અને આજે આપણે જોઈએ તો યુદ્ધની પણ યુદ્ધ ચાલી રહ્યું છે દેશો વચ્ચે એની ઘણી અસર થઈ રહી છે ટ્રાફિક પર કારણ કે આજે આપણે જોઈએ તો મિત્ર, જે પણ મોટી મોટી સિટીઓ છે ત્યાં પણ ટ્રાફિકની ઘણી મોટી સમસ્યા થઈ રહી છે, એનું એક જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલનો ડીઝલનો જથ્થો ઓછ હોવાથી એ એની સમસ્યા ખૂબ થઈ રહી છે લોકો પેટ્રોલ અને ડીઝલની ટાંકી ભરવા માટે લોકો લાંબી કતારમાં રહે છે, જેથી એ લોકોને ખૂબ જ ખુબ જ સમય પણ મેળફાઈ જાય છે અને બીજા લોકો પણ ત્યાં સમય વેડફાઈ જતો હોય છે, તો મિત્ર તમે પણ અમને ટ્રાફિક વિશે થોડું માહિતી આપજો ને?
મિત્ર ટ્રાફિકની સમસ્યા એવી બધી હોય છે કે શહેરોમાં. આજકાલ દરેક વ્યક્તિ પાસે પોતપોતાની. પર્સનલ ગાડી હોય છે તેથી રસ્તામાં સવાર સાંજમાં કેટલાક નોકરી નોકરી જવા મા એ બધા સાથે જ નીકળતા હો તેથી રસ્તામાં ટ્રાફિક એટલી સમસ્યા નડે છે કે છોકરાઓને સ્કૂલમાં જવાનું યોગ્ય ટાઈમમાં તે લોકો પહોંચતા નથી, એવી બધી સમસ્યાઓ થાય છે એમ જોઈને સવારે એ સવારની ટાઈમે જોઈએ તો નોકરીબારને તેમજ સ્ટુડન્ટને બધા અનેક તમામ વિદ્યાર્થીઓ સવારના. ટાઈમે નીકળેલ છે તે ટાઈમે એ લોકોને યોગ્ય સમય પહોંચીને કઈક નોકરીમાં નોકરીમાં હોય તો ટાઈમ આપ સ તે ટાઈમે એ લોકોને પહોંચીને કઈ કઈ એ લોકોને કઈ પંચિંગ વગેરે હાજરી આપવાની એ લોકોને ખુબ જ મહત્વની તેમ. તેનાથી આ સમસ્યા થઈ શકે ટ્રાફિક છે. ટ્રાફિક. જોઈ તો રસ્તામાં કે. એટ બધા એક્સિડ થાય કારણ કે આ વસ્તી વધારા. કેમકે એટલી બધી ગાડીઓ જાય કે એક ગાડી હમારે પરંતુ સામે વાળો. નાભળે તેથી સરકારી. કેટલાક એવા કેટલાક નિયમ એ ગાઢ્યા કે ખો રીતે ઓવરટેક ના મારાવીને તેમજ ઇન્ડિકેટર આપવો જેમ કે સિગ્નલ કઈક સાઈડ વળવું હોય ડાબી કે જમણી તરફ ઇન્ડિકેટર આપવું ખૂબ જ જરૂરી હોય, અને તેમજ કેટલી ટ્રાફિકની ત્રણ ત્રણ ખં આપેલો હોય તેમાંથી કઈ યોગ્ય ટાઈમે ઉપયોગ કરો કે ગ્રીન હોય તોજ. અ પાર કરવું કત. રેડ હોય તો ઉભી રહેવું તેમજ આ બધા નિયમો સરકારના પાલન કરવું જોઈએ પરંતુ કેટલાક યુવાનોને અઢાર વર્ષ ના થયા હોય થઈ તે લોકો એ લોકો ગાડી લઈને નીકળે શે ને એ લોકો કંઈ એ લોકોની પાસેઈ એટલું નોલેજ બ ન હોય કે ગાડી કવી રીતે ચલાવવાને હોય તેનાથી આ એક્સિડન્ટને એવી થવાની સંભાવના હોઈ શકે શે શું મિત્રો તમારા વિસ્તારમાં એવી સમસ્યા થઈ એવી જોવા મળ છે
હા, મિત્રો તમારી વાત તો તદ્દન સાચી છે, કે આજના જે પણ નાના નાના ભૂલકાઓ છે એટલે કે જે પણ વિદ્યાર્થીઓ છે એ લોકો પાસે, એ લોકો પાસે લાઇસન્સ હોતું નથી ને લોકો, એ લોકો સ્કૂલમાં જતા હોય અને ત્યાંથી આવવા જ એ લોકો ગાડી નો યુઝ કરે છે પોતપોતાની જે ટુ વ્હીલર, ફોર વ્હીલર, એવી લઈ જતી હોય છે, પરંતુ એનાથી એ લોકોને એ લોકોને ખુબ જ નુકસાન છે કારણ કે એ લોકો પર એક, એ લોકો પર લન્સ હોતો નથી અને એ લોકો કોઈક વાર એ લોકોને એ ટ્રાફિક વિશે લોકોની યોગ્ય માહિતી ના હોવાથી જે લેફ્ટ જવાન હોય તા રાઈટ સિગ્નલ મા દે એવું કેટલીક એવી સમસ્યા હોય છે, જેના લીધે ઘણા બધા એકસીડન્ટ થાય છે અને આજે જોવા જોઈએ તો આપણા જે પણ વિસ્તારો છે એમાં દરેક જગ્યાએ ટ્રાફિક, ટ્રાફિકની વ્યવસ્થા છે પરંતુ આપણે પણ આપણા જાતને યોગ્ય રીતે આપણે ડ્રાઈવિંગ કરવી જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિને હાનિ ન થાય એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ આજે અમારો એક મિત્ર એ બીજ જગ્યાએ જતો હતો, પરંતુ જે સામેની ગા વા હતો એને યોગ્ય સિગ્નલ ના આપી અને એ અચાનક જ પેલા અંદર પેલું ટર્ન મારી લીધો અને જે અમારો મિત્ર હતો એ સ્ટેટ રસ્તા પર જતો હતો અને ત્યાં એનું અકસ્માત થયું, આથી આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે યોગ્ય રીતે એનો જે આપણેવાના હોય ત્યાં સિગ્નલનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ જેથી કરીને સામેવા વ્યક્તિને ખબર પડે કે કાર કઈ બાજુ જવાની છે અને એનાથી આપણને યોગ્ય સંદેશ મળે કે હા આ બાજુ વળવાનું છે એટલે લોકો સમજી જાય કે અહીંથી જવાનું હોય એટલે તમે પણ મિત્ર એવી બાબતો પર ધ્યાન રાખશો તો જણાવજો તમે પણ અમને
હા, મિત્ર ટ્રાફિકમાં એવી બધી બાબતો આમ ત્યાંથી ખૂબ જ જરૂરી હોય છે એ લોકો ના પરિવારને, એ લોકો ના પોતાના સંતાનોને કે એવી કઈ માહિતી આપવી જરૂરી છે કે નાનપણમાં જ એટલે કે નાનપણમાં પર્સનલ સ્કૂટી વગેરે સ્કૂલમાં જ માટે લે આપે એ તો ખોટી બાબત બી કહી શકાય કેમકે એટલી નાની ઉંમરમાં ગાડી લે આપે જરૂરી ને સાયકલ દ્વારા બી એ લોકો જઈ શકે શે કેમકે સ્કૂલ એટલી દૂર તો ના જ હોય કે બીજા શહેરોમાં એટલે હવે આટલી બધી વિકસિત બી થતું થઈ ગયે છે કે પોત પોતાના ગામડામાં એ પ્રાથમિક શાળાની એ સ્કૂલોની સગવડો પણ આપવામાં આવે છે, તેથી સ્કૂલ બસ વગેરે હોય તેના દ્વારા બી જઈ સકાય પરંતુ આપણે જો તો એટલી બધી ટ્રાફિક સમસ્યાના, કારણે એટલી એકસિટન્ટ તો દરરોજ કેટલા વખત ઘરના બધા મૃતિ પણ વાાવતા દિવસને કેટલા અક્ષર અકસ્માત થતા. આ ટ્રાફિકના કારણે થઈ શકે એમ કહી શકાય ટ્રાફિકના કારણે એમ જોઈએ તો રસ્તામાં ચાલતા જતા વ્યક્તિઓને પણ ડિસ્ટર્બ કરી શકાય એમ બી કહી શકાય, કારણ કે જે વ્યક્તિ રસ્તો ક્રોસ કરો હોય તો એ લોકોને પણ કેટલું બધું ઘણી મુશ્કેલ બી બની શકે. હું અમારા વિસ્તારની સમસ્યા ત્યા જણાવ તો અમારા વિસ્તાર માંથી નેશનલ હાઈવે જોવો પસાર થાય. તો પાણી ની સગવડ સા મે રસ્તાની સામે સાઈટ હોય તેથી જો પાણી લઈને આવી નહ ત રસ્તા પાસે ઉઊભો રહી રહેવું, અને આખી ગાડી પસાર થાય પછી જવું તે ટ્રાફિક નું કારણ કહી શકાય. તેમજ અન્ય મુશ્કેલી બી થતી હોય જેમકે, ટ્રાફિકના કારણે જો અકસ્માતાય થાય. તેને હોસ્પિટલમાં પહોંચાડવ હોય તો. ખુબ જ જરૂરી છેય. જેમ કે એમ્બ્યુલન્સમાં નહી જવા પડે, તેથી રસ્તામાં એટલી બધી ટ્રાફિક હોય કે ટાઈમ સર હોસ્પિટલમાં બી પહોંચી ના શકતા એના. કારણથી બી એનો અકસ્માત થઈ શકે છે, તો એમ્બ્યુલન્સ દ્વારા એને ટાઈમ યોગ્ય એટલે કે ટ્રાફિકના કારણે એને રસ્તામાં રસ્તામાં જ એનું મૃત્યુ થાય. શું મિત્ર તમારા વિસ્તારમાં એવું કંઈક અકસ્માતય એવુ બનાવ બન્યો કે?
હા મિત્ર તમારી વાતન સાચી છે, કારણ કે આજે ટ્રાફિક નો એક સમસ્યા એ છે કે એને. એનું એક કારણ છે કે આજે આપણે જોઈએ તો દરેક રસ્તાની આજુબાજુ એ લોકો પોતપોતાની જે નાસ્તાની સ્ટોલ એ મૂકતા હોય છે. અને સૌથી વધારે એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે, પોતાની વાહન જયારે પણ આપણે નાસ્તો કરવા જોઈએ રસ્તાની આજુબાજુ તો આપણી જે પણ બાઈક હોય ફોર વ્લર હોય ફોર વ્હીલર હોય એ આપણે સાઈટમાં મૂકી દેવી જોઈએ સાઈટમાં પાર્કિંગ કરવું જોઈએ, અને અમુક. એવા પણ લોકો છે કે જ્યાં એ લોકો રસ્તા પર જ પાર્કિંગ કરતા હોય છે જેના કારણે જે પણ અવર જવર થવામાં એ લોકોને ખુબ જ ઘણ તકલીફ પડે છે, અને અમારા ગામડા વિસ્તારમાં પણ આજે ઘણા બધા એવા બનાવ બન્યા છે એટલે. કેસ પણ થયા છે, એનું એક જ કારણ છે કે લોકો સ્પીડમાં વધારે જાય એ લોકો પોતાના જે પણ સ્પીડ પ્રમાણે જવું જોઈએ એ સ્પીડ પ્રમાણે જતા નથી અને વધારે ઓવરટેકવા કરતા હોય જેથી કરીને એ લોકો. અકસ્માત થવાની સંભાવના વધારે રહી છે, તો મિત્ર તમે તમે પણ આવી અકસ્માતે બચવા માટે ટ્રાફિક ના નિયમોનું ખાસ ચુસ્ત રીતે પાલન કરવો જોઈએ અને ટ્રાફિકના જે પણ નિયમો છે એને યોગ્ય રીતે સમજવા જોઈએ જેથી કરીને આપને કઈ. જગ્યા આપવાને મુશ્કેલી ના પડે, એટલે તમે અમને ટ્રાફિક ના નિયમો વિશે થોડુંક જણાવજો ને?
મિત્ર ટ્રાફિક ના એવા નિયમો તો આપણા પુસ્તકોમાં પાછળ પેજ હોય ત્યાં આપેલા જ હોય છે, જેમ કે રસ્તામાં આગળ વળાંક હોય તો એ લોકોએ બોર્ડ માર્યા જ હોય છે કે આગળ વાહન ધીમે હઈ નોટિ સ આપેલી હોય તેથી. એટલે નોટિસ પ્રમાણે જો ચાલીએ ને તો આ. ટ્રાફિકમાંથી બચી શકી જેમ કે આ. કોઈ અકસ્માત થવાનું. તેથી બચી શકે છે, ટ્રાફિક મોસ્ટ ઓફ સિટીમાં એવા બધા બોડો મારેલા,. તેના કારણેણે જો આપલે કમ્પેરિસન કરીને. ફોરેનમાં અને આપલા ભારતમાં બહુ ઘણો બધો ફરક જોવા મળે, જેમ કે ત્યાં એટલી બધી ટ્રાફિકમાં થતી નથી કારણ કે એ લોકોના રૂલ્સ લોકો એ લોકો પાલન કરે છે પરંતુ ભારતમાં જોવા જઈ એ લોકો કેટલાક એવા વ્યક્તિઓ કે રૂલ્સ જ નથી પાડતા તેથી આ ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ શકે છે, તમે જે માહિતી અમને જણાવ તેના માટે ખુબ ખુબ આભાર માનું છો મિત્ર.
થેન્ક યુ.